આ કેમ
હા મજામાં તમે કેમ છો?
તમે ની પઈ મજામાં શું કરતા હતા?
બસ કંઈ નહી જોઆ ઘરનું કામ હતા.
સાચી વાત છે.
આપણે તો બસ રોજ એવું છે રોજનું એક જ રૂટીન થઈ જાય‌ ડેલીનું મતલબ સવારે ઉઠો છોકરાઓને મોકલાવો પછી બસ આ ઘરનું જે આપણું ડેલીનું બધું કામ હોય એજ બધું
સાચી વાત
હલો.
હા બોલો
હા બોલો તમારો અવાજ બહુ ધીરો આવે છે,
એવું.
હા. બોલો શું કરો તમે? ધીરો આવે છે, પણ ચલો વાંધો નહીં બોલો શું કરો છો, તમે.
આજે આપણે આપણે ટોપિક છે, આજનો કે આપણે પૈસા કમાવા માટે કેવું કેટલું બધું કરવું પડે ને પૈસાની આપણે કિંમત કરવી કેટલું બધું કેઈ તરફથી આપણે પૈસો કમાવો પડે સાચી વાત કે નહીં?
હાએ વાત તો તમારી બિલકુલ સો ટકા સાચી વાત છે, આજકાલ તમે જોવો ને કે, પૈસા વગર કશું જ નથી. મતલબ પૈસા મતલબ બહુ જરૂરી વસ્તુ
જરૂરી વસ્તુ. ગમે તેની ટેન્શન હોય આપણે પરેશાની હોય એ બધું દૂર કરી નાખે એમ.
બિલકુલ. પેલા એવું ચાલતું હતું, કે લોકો સંબંધો અને પૈસા વચ્ચે સંબંધોને વધારે મહત્ત્વ આપતા હતા. પણ અત્યારના સમયમાં એવું નથી અત્યારે છે, ને સંબંધો કરતા પૈસો માણસ
પૈસા સાાચી વાત હે, પૈસા હોય તો તમારાથી વાતે કરે, નહીં તો તો તમારાથી કોઈ વાતના કરેને.
બિલકુલ પૈસા વગર છે, ને માણસ ની મને એમ થાય ને કોઈ કોઈ વેલ્યુ જ નથી. નથી કરતા તમે ઘરના સદસ્યોની જ વાત લઈ લો કે ઘરમાં આમ ચાર પાંચ ભાઈઓ હોય કે ચાર પાંચ સદસ્યો રહેતા હોય જો એમાંથી એક પણ સદસ્યની જો કમાણી ઓ પછી હોય કે એનું કહી હો છે, તમે તમને ખબર જ પડી જશે એની સાથે લોકો કેવું વર્તન
એની કદર જ ના કરેને, વાત નહીં કરે એને કદર કરે જ નહીં ને. જેના સાંગા સાથે, પૈસા હૈ એનાથી સારું વ્યવહાર કરશે. અચ્છી તરીકે વાત કરશે. બધું કરશે એના જોડે,
હા, બિલકુલ. પણ છે, ને મારો વિચાર એવો છે, કે તમે ઠીક છે, પૈસા આપણને છે, ને જીવન જ જીવવા માટે આપણી જરૂરિયાતો પૂરી કરવા માટે મહત્ત્વના છે, જ હું માનું છું. પણ આપણે કોઈવાર આમ સંબંધો કરતા ઉપરી આપણે પૈસા અને નો રાખવો જોઈએ, કેમ કે જો પૈસા તો હાથ નો મેલ છે, આજે છે, ને કાલે નથી‌. પણ આપણા જે સંબંધો છે, એ આપણી પાસે રહેવાના છે, સુખ દુઃખમાં.
પૈસા તો જો ઢલવંત છાંયા છે, એક ટાઈમે એક ટાઈમ મે નહિ, ઓછી આપણે ગરીબી બી આવી જાય એક ટાઈઇમાં સારું બીજું હોય.
બિલકુલ એજ ને એટલે પણ અત્યારે લોકો એવું નથી સમજતા અત્યારે બસ બધું જ છે ને પૈસા જ થય ગયા. અને આપણે હા. અને જો આપણે આપણી પાસે અત્યારે તો કેવું ને મતલબ ઘરે બેઠા પણ આપણે કેટ કેટલા બધા ઓનલાઈન વર્ક કરી લ શકિયે. બધા ફ્રીલાન્સિન્સ વર્ક કેટલા બધા વર્ક છે ને કે આપણે એ જે ગૃહણીઓ છે તેના ઘર પરિવારની સાથે સાથે પોતે પણ પોતાનું ઘર બેઠા કામ કરીને પોતે પણ એ પૈસા કમાઈ રહી છે, તો અત્યારે મતલબ આ બહ સારું કેવાય.
સારું કેવાય. ને પૈસાની આપણે કિંમત બી કરાય એમ જેમ તેમ ના વાપરાય.
હા એ વાત સાચી છે. હા કેમકે ઘણા લોકો જોય ને તમે જોયા, હશે કે જેમની પાસે બહુ પૈસા હોય ને તો એમને એક થોડો અહંકાર પણ આવી જાય છે. અને બઉુ વેડફે છે. પૈસા ગમે તેમ બેફામ ખર્ચો કરી નાખે છે, તો આવું નહીં કરાય. આપણે છે ને જ્યાં જેટલી જરૂર હોય ને એટલો જ પૈસો ખર્ચવા જોઈએ.
વાત છે, ને આપણે પૈસો હોય તો જેમ તેમ વાપ ને એનાથી સારું આપણે ગરીબને દાન કરીને ઓ બી આપણા માટે સારું કેહેવાય.
ગમે તે મંદિરમે આપણે ગૌદાન કરીએ મંદિરમે. ગડા માણસ હોવે વરદ્રા આશ્રમે એવું આપણે નેક લગીને તો આપણા માટે સારું કહેવાય.
હા હા એ એ સારા આવા સારા જો આપણને ભગવાને આટલું આય પૂછે તો પછી આપણે એનો સ એ પૈસાનો સદુઉપયોગ- કરવો જ જોઈએ તમારી વાત બિલકુલ સાચી છે. કે વૃદ્ધાશ્રમ છે આવા બધા જે સેન્ટરો છે. ત્યાં
હાજી વાત
કરવી જોઈએ.
આપણે પૈસા વાપરીને જો મોટી મોટી યાત્રા કરે છે. આ યાત્રા તમે કરો ને તો એને ગરીબને પુણ્ય બી કરો ને તો એ તમારી યાત્રા બી સફળ થાય.
હા એ વાત સાચી છે.
સાચી વાત હે ને તો ગમે તેતે તમારે પૈસા વાપરીને તમે યાત્રા કરવા જાઓ સો. તે તમે એક રૂપિયા ન ભી તમે મંદિરમાં જાયને દાન ના કરો તો તમારી યાત્રા સફલ કેહેવાય જ નહી ને.
બિલકુલ આ યાત્રા પરથી જો મને એવું યાદ આવ્યું કે અત્યારે લોકો કેવા આમ આપણે બધી યાત્રા એ કરવા જાય છે, કેદારનાથ જાય છે બ બધી જાય છે. તો ત્યાં લોકો કેવું કરે છે. કે એમના હાથ પગ બધું સહી સલામત છ. ે છતાં પણ એ લોકો કો ત્યાં ખચ્ચર પર ઘોડા પર કે પાલખી પર એવી રીતે બેસીને જતા હોય છે. તો મને નહી લાગે કે એ લોકોએ આવું કરવું જોઈએ તો તમારી જાત્રા સફળ ના કહેવાય એ બધી વસ્તુઓ કોના માટે છે. કે વૃદ્ધો છે બાળકો કો છે. કે હા જેમનાથી નથી ચઢી શકાતું એ લોકો કરે છે, ઠીક છે પણ તમારા હાથપગ સલામત છે. તમે તંદુરસ્ત છો તો તો મારું એવું માનવું છે કે તમે એ જેટલો ટ્રેક છે. એટલો તમે ચાલીને જ જાઓ ને તો તમારી જાત્રા સફળ કેવાશે.
સાાચી વાત તમારી. તો એના એના જોડે પૈસા છે, ને એના માટે એને પૈસોનું આમ બતાવે છે. કે મેં એવું અમે યાત્રા કરવા ગયા તા ડોલા મે ગયા ખચરગદા ઉપર ગયા હતા, તમે તો હેડ ગયા તા એવું પૈસાનું માણસ જોડે પૈસું બે પૈસા આવી જાયને તો માણસને ભાવ આઇ જાય. ગમે તે ન આપણાથી રી રી પૈસા હોય તો રિસ્તો બી ના રાખે ને આપણા જોડે.
બિલકુલ હવે તમે ભગવાનના દર્શને ગયા છો અને એક જીવ નો તમે એક જીવ ઉપર બેસીને તમે જાઓ છો એ જે ખચર છે. એ બધાને કેટલી તકલીફ થાય છે ખબરને એ લોકોને બહુ યાતનાઓ થાય છે. કોઈનાથી ચલાતું પણ નથી હા. તો પછી એ આપણે ભગવાન પાસે જતા હોઈએ અને એ જીવને આપણે દુઃખ આપીને જઈએ તો એ કંઈ આપણું મતલબ સારું ના કહેવાય. અગર તમારાથી નથી જ જવાતું ને તો તમે નહીં જાઓ તમે ઘરે જ ભગવાનની પૂજા અર્ચના કરો. તો એ પણ ભગવાન સાંભળશે જ, ભગવાન તો દરેક ખૂણે ખૂણે બિરાજમાન છે.
હાચી વાત છે. ઘણા લોકો જો જોને જોડે પૈસા હોય તો તો ફ્લાઇટમાં બી ટિકિટ નીકાલેે છે. વધારે પૈસા હોવે બચાર આપણા જેવા હોય, ગરીબ માણસ હોય એ ક્યા ફ્લેટમાં બેસેલા હોય. એ ગરીબ લોકો જોડે એટલે આપણે જેવા પૈસા હોય તો ગરીબ લોકો કેટલું બધું પૈસાનો આમ કરે છે. જોઈ જોઈને વાપરે છે. ગમે તે જગ્યા આપણે આપણે ગરીબને બધા દાન કરો. ગરીબને બધા લુગડા આપાવો, પેલા મંદિરના બહાર બેસેલા એ આપણા જોડે પૈસો હોય તો એને આપો ને. તો આપણે આપણા શરીર માટે બી આપણે કલ્યાણ આપણું શરીરનું કલ્યાણ થાય.
સાચી વાત છે.
હાચી વાતે. એના માટે આપણે પૈસો કઈ મુશ્કેલથી કમાવે છે. તો આપણે પૈસાની કદર કરવી પડે. જેમ તેમ પૈસો ના વાપરાય.
હેડો હેડો.
કેમ ઘણા લોકો ઘણા લોકો. પ આપણે બહાર મૉલ મે જાય મોટા મોટા મોલ મે ખરીદારી કરે. ડબલ ડબલ નો ડબલ ભાવ હો તો બી આપી દે કેમ કે એના જોડે પૈસો છે. લેકિન એટલી બધલી ખબર નહીં પડતી કે આપણે પૈસો જોઈને વાપરીએ.
સાચી વાત છે. અને જો પૈસાની કદર પણ કરવી જોઈએ અને મારું એવું માનવું છે કે આપણે આપણા ઘરે બાળ લોકોને પણ બચત કરતા પૈસાની કદર કરતાં શીખવાડવું જોઈએ. કેમકે જો આ આપણું જિંદગી છે એમાં ક્યારે શું થાય? કંઈ અણંધાર્યું થાય, કંઈ કહેવાય નહીં. તો આપણે થોડી બચત પણ રાખવી જોઈએ. એ પૈસાનો સદુઉપયોગ કરવો જોઈએ, અને બાળકોને નાનપણથી જ આ બધું શીખવાડવા જોઈએ.
આ આપણા બાળક આપણે જોશે ને તો બાળક ભી એવું કરશે ને. આપણે જોઈને વાપરીએ તો આપણે બાળક બી જોઈ જોઈને વાપરશે, આપણે ઘરમે જેવું જ. જોશે ને જેવું કરશે.
બિલકુલ. નહીં નહીં બિલકુલ સાચી વાત છે તમારી.
ને આપણ બાળકને તો પાકું છોકું શીખવું જોઈએ. કે પૈસો જોઈને વાપરા જેમ તેમ ના વાપરાય, પૈસાની કદર કરવી.
આઘો રે.
તમારા મા બાપ કેટલા દુઃખી હોય ને તમારે ભણાવે છે. એવું કરે છે પૈસા નેકલે અથવા તો તમારે બી એવું મોટું થાય ને એવું પૈસાની કદર કરવાની.
બિલકુલ! બિલકુલ! સાચી વાત છે. આજે પૈસા કમાવા માટે તમે જો ને લોકો કેટલી મહેનત કરે છે. અમુક લોકો રોડ પર કેટલી મજ મજૂરી કરે છે. આ બધું તડકા તાપમાં બધી કેટલી મહેનત કરે.
હા ઘરવાળા આપણે આપણો દેશ બી છોડી દે. દુસરા દેશમાં જાય પૈસા કમાવા માટે તો એ બિચારા કેટલી કેટલી મજબૂરી કરતા હશે બાર આપણે તો દો વોટસપમાં વાત કાઢવાની છે લેકન આપણો ઘરવાળો કેટલી મહેનત કરતો રાતને દાડા.
બિલકુલ સાચી વાત છે તમારી.
સાચી વાતને ટાઈમ ટાઈમ ઉઠવાનું ટાઈમ ટાઈમ નોકરી જવાનું ટાઈમ ટુ ટાઈમ ઘેર આવવાનું. અને સીઝનમાં તો કઈ ખાવાના બી ઠિકોણા ના હોય આદમીને. તો આદમી લોકોને પૈસાની ખબર હોય કઈ રીતથી પૈસો કમાવાનો હવે. ગમે તે બઈડીઓને તો એટલી બધી ખબર ના હો ગમે તેમ તેમ પૈસા બગાડવા બગાડતી હોય હચી વાર છે કે નહીં?
હા હા પણ જો અત્યારે તો બધી સ્ત્રીઓ પણ સમજદાર થઈ ગઈ છે એમને એક એક રૂપિયાનો કે ક્યાં કેવી રીતે ઇસ્તેમાલ કરવાનો એ બધી એ લોકો સારી રીતે મતલબ સાચવ હોય છે બધા એવા નથી હોતા. મતલબ એ લોકો બી બહુ આમ બજેટ બનાવીને સરખી રીતે ચાલતા હોય છે.
હાચી વાત છે.
ચાલો ત્યારે તો ફરી પાછા
ને આજી આજમી આપણે પૈસો કમાવે ઘેર બધું ખર્ચ કરવાની બાયરીના હાથમાં હોય ને તો આપણે જોઈ જોઈને વાપરવાનું ગમે તે જગ્યાએ ના કરે.
હા હા
હાચી વાત કે નઈ?
ના ના સાચી વાત છે.
બરોબર એના માટે પૈસાની બહુ કિંમત છે ને પૈસો એવી ચીજ છે ને આપણા માટે ગમે તેની મુશ્કેલો હોય. દૂર કરી દે ગમે તેનો ટેન્શન હોવે ઓ બી આપણા જોડે દૂર કરી દે એના માટે પૈસાની કિંમત કરાય સાચી વાત કે નહીં
સાચી વાત છે ચાલો ત્યારે આપડે પાછા મળશુ આવજો..
ચાલો